હા હા બસ મજામાં બસ જમી કરીને બેઠા હવે
હા બોલો સેના માટે ફોન કર્યો
આજે આરોગ્ય અને સ્વચ્છતા વિશે આપણે વાત કરીશું આ ટોપિક ઉપર ચર્ચા કરવી છે દસ મિનીટ તમારી સાથે એટલે અત્યારે આરોગ્ય બધાનું નાના મોટા બધાનું આરોગ્ય બહુ જ બગડી રહ્યું છે ખોરાક એવી શુદ્ધ જે પેલા મળ હતું સ્વચ્છ અને શુદ્ધ જે મળતી હતી વસ્તુઓ બધી કે વિશ્વાસ આંખું બંધ કરીને પણ તમે લો તો પણ તમને વાંધો આવે એવું નોતું અને અત્યારે આંખું ખુલ્લી રાખીને પણ તમે ખાાવ છો જાણો છો છતાં પણ આપણા આરોગ્યને અ ખાઈમાં ધકેલતા હોઈએ છે અત્યારે પેલાના લોકો જે અત્યારે ટકી રહ્યા છે એ પહેલાની દૂધ ગાય નુ દૂધ કે ભેંસ નું દૂધ અને ઘી ગાયનું ને ભેંસ નું એ બધું ખાઈ ખાઈને અને ખેતી ઘરની ખેતી થી શાકભાજી બધું ઉગાડી ઉગાડીને એમને વાપર્યું છે તો એ લોકોનું આરોગ્ય અત્યારે શુદ્ધ એકદમ આમ અડીખમ છે અને અત્યારે આપણે ચાલીસ પચાસની ઉંમરે પણ આપણે ખખડી ગયા છીએ એટલે આરોગ્ય સાચવું ખૂબ જરૂરી છે અત્યારના જમાનામાં પણ અત્યારના લોકોને કેવું છે ખાઈ પીને જલસા કરી લેવા છે આરોગ્યનું જે થવું હોય એ થાય પણ જયારે થાય ત્યારે ઘરના પોતે અને પૈસાથી બધેથી માણસ દુખી થાય છે એમ
હા એટલે આ ટોપિક જ હું કહેવા માંગીશ તો વાત બહુ લાંબી ચાલી શકે છે કારણ કે આ ટોપિક એવો છે કે પહેલાના સમયમાં જે લોકો બધા ગામડામાં રેતા હતા જે અત્યારે મોટી ઉંમરના છે એ બધાની પેલા ખાવાનું એવું હતું તો કે કાઈ એવું હતું કે રોટલો દલ મરચાંનું શાક એ બધું ખાતા હતા એકદમ શુદ્ધ અને પૌષ્ટિક હવે આજના સમયમાં જે નવી જનરેશન છે એ તમે જાણો જ છો કે પીઝા છે બર્ગર પાસ્તા આ બધું વધારે ખાતા હોય છે જેનાથી તમને ખબર જ છે આપણા શરીરમાં એક પહેલી વસ્તુ તો પ્રોટીન વિટામિન એ બધું કઈ મળતું નથી ઉપરથી એ પાચન થઈ શકતું નથી એના લીધે આપણને ખૂબ જ ગંભીર ઈર્જા થાય છે આ લાંબા ગાળે થતું નુકસાન છે તમને ટૂંકમાં સમયમાં ખબર નહી પડે પણ આ લાંબા ગાળે ખૂબ જ નુકસાન કરે છે અને બીજી હું વાત કરીશ સ્વચ્છતા પર કે સ્વચ્છતા એ વસ્તુ શું છે કે તમે જોશો તો લોકો ઠેર ઠેર જગ્યા હમણાં કચરો નાખે છે અને તમે જોશો કોઈને આપણા ભારત દેશમાં લોકોને કોઈ બી ડિસિપ્લિન નામની વસ્તુ જ નથી કારણ કે જે હમણાં તમે જોશો કે લોકો કઈ બી જગ્યાએ ક્યારે બી કચરો નાખી દે સ્વચ્છતા ના રાખે એમને ખબર એમની સામે ડસ્ટબિન હોવા છતાં એ રસ્તા પર તમે જોશો આપણી જે સરકારની સુવિધા છે બસ ટ્રેન એ બધી મેટ્રો છે તમે જોશો કે નવી બને ત્યારથી જ એ લોકો એટલી ગંદકી ત્યાં કરવા લાગે છે લોકો પાન મસાલા ખાઈને ત્યાં થૂકે પાણીની બોટલો જે પડીકા હોય એ ત્યાં ત્યાં નાખતા એટલે આ બધા ટોપિક એવા છે કે આના પર વાત કરવી જ જોઈએ
અને બધા ની જેમ જ્યાં ગંદકી કરે એ લોકો ઉપર દંડ ફટકારવામાં આવે છે લંડન છે અમેરિકા એમાં કોઈને પણ એ લોકોને દંડ થાય છે એવી એમને ડર હોય છે માટે પોતે પણ ચોખ્ખું રાખે છે અહિયાં પણ એવી દંડની વ્યકતી વ્યવસ્થા રાખવી જોઈએ એમને પણ ડર હોવો જોઈએ કે ના ભાઈ હું અહંયા ગંદકી કરીશ તો મને આટલા રૂપિયા નો દંડ થશે પણ અહીંયા કોઈ દંડની વ્યવસ્થા નથી એટલે લોકો ખબર છે અહિયાં બોર્ડ માર્યું છે કે અહીયાં ગંદકી કરવી નહીં ને છતાં પણ લોકો ત્યાં પાનની પિચકારી મારશે પડીકીઓ નાખશે કે પેશાબ કરશે બધું જ કરશે ને ખબર છે બીજા જુએ છે છતાં પણ એ લોકો કઈ પગલું લઈ નથી લઈ શકતા આજ કોઈને કોઈની પડી જ નથી ભલે એ કરે એનું એ કરશે હું વચ્ચે પડીશ તો મને પકડશે મને પૂછશે મને કરશે તારે સુ પંચાયત દુશ્મની કોઈની કોઈની જોડે માથાકૂટ કરી કોઈ ગમતી નથી એવી વસ્તુ થઈ ગઈ છે અને એમ પોતાનું અહીંયા અમારા ફ્લેટમાં પણ એવું છે બધાના ઘરે ઘરે બબે ડસ્ટબીનો આપેલા છતાં પણ ગાર્ડનમાં ખુલ્લા કપડા પર નાખે કચરા નાખે એક નાસ્તાના પેકેટ ખાઈને ત્યાં નાખે છે ઠુંકે કે છે કેળા ની છાલ હોય તો નાખે એમ નથી સમજતા કે કેળા ની છાલ પણ આપડે લીલો કચરો હોય તો કોથળીમાં ભરીએ તો નીચે ગાય પણ ખાઈ લેશે કરશે અને અહીયાં કોઈ ના પગમાં આવશે કાલે ઊઠીને આપણા જ બાળકો ગાર્ડનમાં રમતા હોય તો પડી જાય કરી જાય તો વાગી શકે ત્યારે એમને શીખ મળે છે કે કચરો ડસ્ટબિનમાં નાખવો જોઈએ અને આનાથી ચોમાસામાં ભેજ વાળું વાતાવરણ હોવાથી ગંદકી પણ એટલી થાય છે એનાથી મચ્છર ફેલાય છે અને ડેન્ગ્યુ ટાઈફોઇડ જેવા તાવ આવીને બધાને માંદા પડે છે અને હેરાન થાય છે
સાચી વાત છે અને તમે જે પેલા આરોગ્ય ની વાત કરી કે આરોગ્ય હવે તમે જોશો લોકોને નાની નાની ઉંમરે હાર્ટ એટેક આવે છે ઘણા બધા રોગો ફેલાય છે તેનું મુખ્ય કારણ તેમનો ખોરાક જ છે કારણ કે હવે તમે જોશો કે કોઈ બી વસ્તુ તુ શુદ્ધ મળતી નથી ખેડૂતો બી હવે ફળ છે શાકભાજી છે અનાજ કરિયાણું બધું તમે ઘી તેલ બધું જોશો તો બધુંમાં કેમિકલ નકલી મિલાવટ વાળું જ આવતું હોય છે ક્યાંય તમને શુદ્ધ વસ્તુ હવે નથી પનીર જોશો એ બધું જોશો બધામાં ડુપ્લિકેટ પામોલીન વાળું જ આવે છે એટલે આ બધા ના કારણે શરીર પર ગંભીર નુકસાન થાય છે જેનાથી તમે જોશો કે નાની નાની ઉંમરે મેં પેલા કીધું કે લોકોની તબિયત બગડે છે બીમણતી પી ડાયાબિટીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષની વર્ષે લોકોને ઓપરેશનો બધા અલગ અલગ કરાવવા પડે છે એટલે આ બધો મુખ્ય સ્ત્રોત ખોરાક જ છે કારણ કે હવે કઈ અસલી મળતું નથી તેથી નકલી ખાઈને તે લોકો ખાલી આમ ખાવા બરાબરું ઉપર એનાથી કઈ પ્રોટીન વિટામીન એટલે સુગર ને એ બધું ઓછું થઈ જાય છે એટલે આ બધી તકલીફ ખોરાકમાં જ છે અને આરોગ્ય આપણે સાચવું હશે તો આપણે શુદ્ધ વસ્તુ અને શુદ્ધ સાતવીક જે આપણું જે ભોજન હતું પેલા એ બધું જ ખાવું પડશે અને વાપરવું પડશે અને એ આપણે નહી વાપરીએ તો આપણા શરીર લાંબુ ટકી શકવાનું નથી કારણ કે શરીર માં બી શુદ્ધ સારું જે તાકાત વાળું ખાવાનું હોય એની જરૂર પડતી હોય છે
પહેલાના લોકો ખેડૂતો છે એ ખેતી કરતા તો ખેતરમાં બેજ વસ્તુ લઈને જતા ડુંગળી ગોળ ને રોટલી બસ એ ત્રણ વસ્તુ ખાઈને પણ સંતોષ અનુભવતા પ્લસ એટલું કામ પણ કરી શકતા કારણ કે બાજરી એટલું પ્રોટીન બધું એમાં એટલી શક્તિ છે ગોળ છે એમાં ફાઈબર છે બધું મળે છે કે વસ્તુ જે એવી રીતે ખાતા કે તમને ડુંગળી ખાતા તો ડુંગળી સામે ગરમીની સામે તમને રક્ષણ મળી રહે ગોળ ખાતા તો તમને કેલ્શિયમ મળી રહેતું બાજરીના હતા એટલે એધ વસ્તુ જે રીતે ખાતા કે તમને શક્તિ મળે ત્રણ વસ્તુમાં પણ એ સંતોષ થઈ જઈ અને અત્યારે તો આપડા ખોરાકમાં બી કેવું થઈ ગયું છે કે આપડણે એટલું બધું ખાઈએ તો આપણને એટલું થાળી માં પૂરતું નથી રતું કે ભાઈ ના આટલું તો હજુ ઓછું પડે બે શાક બે રોટલો રોટ ટલીક દાળ ભાત કડી સલાડ એટલું ખાઈએ છે તો પણ આપણને એમ લાગે છે કે ના ભાઈ હજુ ઓછું છે હજુ ઓછું છે એવું લાગે છે આપણને
હા તમારી વાત સાચી છે અને બીજી હું વાત કરીશ કે તમે બીજી બધા દેશોની વાત કરી કે જ્યાં કચરો ફેલાવાથી દંડ પટકારાય છે એટલે આ આપણા ભારતમાં કસે ડિસિપ્લન નામની વસ્તુ નથી કારણમાં તમે જોશો કે ભારત અ બાકી દેશો જોશો તો ત્યાં તમને ભલે જે ફૂટપાથ કે કોઈ બી રોડ હશે ને તો ત્યાં તમને બિલકુલ દોડ કે્યા જ્યાં ત્યાં કચરો જ નહી દેખાય કારણ કે ત્યાં એવા નિયમ જ છે એટલે આપણે ભારતમાં બી આપણી સરકાર આવા કઈક નિયમો લાવે જેનાથી ઈ આપણા લોકો સુધરીને આવા બધા નિયમો પાડવા લાગે તો આપણો દેશ આગળ લાગશે અને તમને ખબર છે કે સ્વચ્છતા ગંદકી જ્યાં જ્યાં પાણી ભરાય છે આ બધા ના લીધે તમને ખબર છે કેટલા મચ્છરોને જીવાતો ઉત્પન થાય છે જે આપણને કદીને કેટલા નુકસાન પહોંચા છે એટલે જેનાથી ઘણી બધી બીમારીઓ ફેલાય છે
અને આપણા કરતા તો આપડા છોકરાઓને નુકસાન આવે કારણ કે એ લોકો ગાર્ડનમાંને બધે રમતા હોય છે આપડણે તો કચરો નાખીને છૂટા થઈ જઈએ છે પણ એનાથી થતા ફેલાતા ચોમાસામાં તો એટલું સાચો પડે છે કે તરત જ મચ્છર જીવત થઈ જાય છે એ મચ્છર આપણને જીણે જીવી જીવત કે દેખાતી પણ નથી અને એટલી ફોડલીઓ પાકી જાય છે એનાથી પડું થઈ જાય છે ટાઈફોઇડ જેવા લાંબા મહા રોગોમાં મહામારીમાં ફસાઈ જાય છે એમાં બિચારા નાના માણસો હોય છોકરાઓનો ઈલાજ કરાવવો પણ એમના માટે અઘરો બની જાય છે એટલે એટલી તકલીફમાં મુકાઈ દઈ અને આપણે ટીવીમાં પણ જોઈએ અમુક વિદેશના પિક્ચર આ રીતે તો એમાં એટલી ચોખ્ખાઈ ગાડીઓ પણ એમ ટ્રાફિકની સમસ્યામાં પણ એવું જોવા નથી મળતું આપણને અને કોઈની બી સાથે કે એટલું ચોખ્ખાય વ્યવસ્થિત એક કચરો શ કાગળ નાની પડીકી સુધા પણ આપ દેખવાય આપણને એમ લાગે કે ઘર કરતા બી આટલું ચોખ્ખું રોડ ઉપર વાતાારરણ હોય તો પછી લોકો અહિયાંથી વિદેશ જવા કેમ આટલું ઈચ્છે છે આટલી બી એ લોકો જયારે ઇન્ડિયામાં આવે છે ત્યારે તો એ લોકો એટલા હેરાન પરેશાન થઈ જાય છે કે અટલી ટ્રાફિક, આટલો ઘોંઘાટ, આટલું પ્રદુષણ આમ લાગે જ નહી કે આ ઇન્ડિયા જેવું છે.
હહ બરોબર છે. કારણ કે ઈન્ડિયામાં કોઈ બી વ્યક્તિ જે આપણી જે પ્રજા ઈન્ડિયામાં રહેતા માણસો એમને ડિસિપ્લિન નથી. એ ખાલી પોત પોતાના જુવે છે. એમને કઈ કષ્ટ ના પડે એટલે કચરો ડસ્ટબિનમાં ઉભો ના થાય એટલે ક કચરો બી જ્યાં ત્યાં ફેકતા છે. અને આપણે આ આરોગ્ય અને સ્વચ્છતા એવો વિષય છે કે જેના પર આપણે વાત કરવી જ જોઈએ. અને સરકારે બી આના પર કડક કડક નિયમો લાવવા જોઈએ તો આ ભારતમાં અસર થશે ની તે જેમ સે એમ જ ચાલવાનું સે. ને છે છેલ્લે તો એ જ કહીશ કે આ ટોપિક એવો છે કે આપણે વાત કરી હોય તો જેટલી વધારે વાત કરી શકીએ એટલી ઓછી છે. અને આ ટોપિક પર તમારી સાથે વાત કરવામાં ખુબ આનંદ આયો તમારી પાસેથી તમને અલગ અલગ વસ્તુઓ કેવી રીતે શું કરવું જોઈએ તેની અલગ અલગ જાણકારી મલી એટલે આના માટે તમારો ખુબ ખુબ આભાર.
અને સરકારે આ માટે જાગ્રત બનવું જરૂરી છે. આ બહુ મહત્વનો ટોપિક છે. એટલે આમાં આગળ વધવું જરૂરી છે. થેન્ક યુ આપની સાથે પણ વાત કરી ખુબ આનંદ થયો.